હાય, શું કરો?
કઈ નહી, તમે શું કરતા છો?
કાઈ ની આ બેસી રહેલી, હવે વરસાદ આવવાની તૈયારી જેવો કરતો છે.
એવું.
હા
તમારે સારું કે બહાર બેસી રહેેવાનું.
હા એ તો છે રે.
અમે તો પછી હવે શું કહીએ હોસ્ટેલમાં રહીએ તો પછી હવે. અંદર ના અંદર હા. પછી બાર સુતા તું હોય તે પણ નહી ખબર.
અહં તોમે તો આજુબાજુમાં એમ નજીક નજીક બધા ઘરો છે ને કેની? તો એમ બહાર બેસી ને આજુબાજુમાં બધા શું કરે જોયા કરીએ.
હમ!
બધા એમ બધા કામ પર જાય ને તો બધા મળે જ આવે એમ જેવા વાગી જ જાય એટલે એમ ખાય ઊંગે ને એવું ને આટલું મળું થઈ જાય આઠ ન
હા ઘરે કેટલું મસ્ત કે અમે અમે તો અમારું તો ઘરે જરાક ડુંગર પર જેવું કે નને તો બધા ક બધા લોકો કામ પર અમારા ઘ ઘરના તે બચ જ જાય કેમ કે તો બધા જાય તો મુ માતા જાય જવાનું ઘરે જાય પાછાથી ડુંગર પ જાય ત્યારે માતા જ જાય. પછી એમ કે શું ખાવાનું બનાવ્યું અમે આવી કેવું બધું કે
હા હા
પછી જયારે ઘરે જવાનું હોય ત્યારે બી બોમ વારતા જ જાય.
હા એ મારા ઘર નજીક બી ડુંગર છે.
હા
પધા આવે ચોમાસામાં-
અમાર તો બહુ જ નજીક અમારા ઘર અમારું ઘર તો ડુંગર માં જ એવું જવ
હા નઈ એટલે એટલું બધું બી નજીક નહી મળે પણ મારા એવું ઘર આવે પછી બે ત્રણ જ ઘર છે પછી ત્યારે ડુંગર જ આવી જાય. ખબર છે તને? ડુંગાને આ સાથી હો રમ ને ડુંગા ને પેલી સાથી મારી ફેડઈ
એવું છે?
હા
હા
પછી હજુ અમે એ સ્કૂલ ટાઈમ સાથે ભણતા હતા ને એમનું ડુંગર બેવું જ અમે અ્યાં ડુંગર નામ થી રએ પછી ડુંગર ઉપર એકદમ ચઢ જયાનું પછી નીચે ઉતરી પડે તો એ લોકોને જ ઘર આવી જાય.
હ હવે તો ચોમાસામાં કેટલું મસ્ત હળિયાળુ હરિયાળ થઈ ગયેલું હોય કે?
હા બહઉ મસ્ત આખું લીલું લીલું તમે એકદમ નાની નાની ઘાાસૂઘી આવે ને? પછી તારે ડુંગર ઉપર જને ફોટા પાડવાને તો એટલા મસ્ત આવે ને
યાર મને બી ઘરે જ મને બી આવું નજારો જોવાની ઈચ્છા થાય, એકદમ બસ કેટલું મસ્ત કે આ ટાઈમે જરાક ડુંગર પર એમ જવાનું ઠંડુ ઠંડુ પવન આવે.
હા પણ શું કેમ હ તને અમે ઘરે રહીએ તો બી જવા ટાઈમ ની તો મળે.
હમ એ વાત બી છે.
હા કેમ કે હમણાં એટલું કામ આવી ગયેલું છે કે કરેજ હું
હમ
કઈ ટાઈમ નહી મળતો મને.
પણ આ ટાઈમે બેસી રહી બહાર તો તો પણ કેટલું સુકુંન જેવું થાય કે
હા એમ મસ્ત પવન આવ્યા કરે પેલા આપડે કેવું પંખો ચલાવીએ એના કરતાં તો સારો પવન આવે. ઠંડો ઠંડો
પંખા ની તો જરૂર જ નહી પડે.
હા
એમ લાગે વરા જ બેસી રહીએ તો કેટલું એવું વસતો કે.
હા ને મારા ઘરે એવું ને કે દરવાજો એમ ખુલ્લો રાખે ને એકદમ અંદર સુધી એટલે મસ્ત તો પવન આવ્યા કરે ને તો પંખા ચાલુ કરવાની જરૂર જ નહી પડે ઉનાળામાં જ પ્ટી હોય.
હમ્મ.
પછી ઊંઘવાનું ત્યારે બી હજુ એક સાઈડ થી તેમ થોડું ઘણું ખુલ્લું રાખવાનું ને તો બઉ મસ્ત પવન આવ્યા કરે તો સાંજે પંખા ની ચાલુ હોય. તો એ ઊંઘા વિ જાય પવન આવતો હોય તો.
હમ્મ.
. એમ કેવું પંખા ન હવા આવ્યા કર એવી જેના કરતા તો સારી આવે મસ્ત ઠંડી ઠંડી.
પ્રકૃતિની તો અલગ જ મજા છે કઈ.
હાચી વાત. ન હવે તો પેલું થોડોક વરસાદ આવે ને એટલે શું પેલા પીયા પયા દેડકા નહીં આવે. એક તો બહ હડે તો એક તો ક્યારેક તો કંટાળો આવે પણ ક્યારેક તો મજા જ એવી આવે કે એવે એડોલાઈ ગયા એમ. તો મોર નાચવા લાગે ને એવું બધું.
દેડકા લોકો કે
હા ડ્રામ ડ્રામ બો કરે.
હા.
ક્યારેક તો ઉંઘવા બી ની દે.
હા ઘરમાં જ કે
હા નજીક ઘર નજીક જ મા મારે ત્યાં ખેતર છે ને તો કે હા ઘરમાં ભી આવી જાય.
હા.
ખેતરમાં હોય ત્યાંથી ગરમાં આવી જાય.
હમ્મ. તેમાં રાત્રે તો બહુ જ અડડાય કે
હા વધારે જ દિવસે ત્યારે તો કઈ નહી પણ રાત્રે જરાક અંધારું પડે એટલે ચાલુ જ થઇ જાય.
હમ તેમાં પછી જરાક જરાક વરસાદ આવવા લાગ્યો તો બઉજ હ એ લોકોને ખુશી થતી હોય કદાચ
હા તેવું જ હોય આપણને કેવું અમુક વાત કેલું એમ કઈ નવું કર્યું હોય તો કેવી ખુસી થાય તેવુ એલોકો ને બીહોય
હમ્મ.
હમણાં બી આજે અમે થોડોક વરસાદ આવ્યો તો અમે અડવાનું ચાલુ કરેલું છે.
હમ્મ.
પણ હમણાં જરાક વરસાદ શાંત થયો છે વધારે નહીં આવતો તો અમે ઓછું છે જરાક વધારે વર સદ આવે તો બોજ
હમ્મ હમ્મ હમ્મ મને પણ જરાક જરાક સંભળાતા છે.
એવું કે હા. હવે ચોમાસું છે તો શું કરીએ?
હમ્મ.
એ થવાના જ.
એના પરથી મને ખ્યાલ આવ્યો.
હા.
આપડે છોકરાઓને નિબંધ લખાવી શકાય ને વર્ષાઋતુ?
હ હમણાં ચોમાસું બી ચાલતું છે.
હા.
આપડે શું પેલી પ્રવૃતિ બી કરવાની છે ખબર આપણે નિબંધ ચેક કરવાનું ને એ બધું છે.
નિબંધ પછી. નકશા પોથી, આલેખ પોથી, પછી પ્રયોગ પોથી-એવું બધું કરાવાનું છે ને?
હા, તો એ હમણાં હમણાં કરાવી દેએ તો સારું પડે ને? હમણાં શું ચોમાસું હાલમાં. આપણે હમણાં કેવી કેવી વાત કરતા હતા કે દેડ કાડે, ના તો હમણાં બધું એ લોકો? પ્રકૃતિ જો એજ કરે તો એ લોકોને નિબંધ બી લખવામાં સરળતા રહે.
હમ.
પછી ઋતુ જ જાયને, પછી લખાવીએ તો પછી મજા નહીં આવશે‌.
હા, ઋત જે કંઈ મજા છે, તે હાલમાં હાલમાં રહી ત્યારે. પ્રેઝન્ટમાં જ કરીએ તો સારું પડે એમ.
હા, જયારે જે સમય થાય, તેજ સમય કરવામાં વધુ સારું રહે.
હમ.
આપડે બી બધા આપણા મિત્રો અને બધા આપડા સાથી મિત્રો જોડે વાત કરીએ, પછી ગોઠવીએ એક દિવસે.
હમ, પછી ત્યાંના મેમ લોકો સાથે વાત કરી લેવાનું.
હા, આપડે બધા શિક્ષકો જોડે.
હા, કે અમે. આવું, હા.
આવું કંઈક કંઈક કહે, હા. એટલે પછી આપણને.
તમને ભાષાવાણ નિબંધ લેખન કરવાનું છે ને.
હા, નિબંધ લેખન કરાવવાનું છે અમારે.
પેલા આપણા. આપણા સ્કૂલમાં પૂછા પૂછવા પડે નેકે અહીંયા શું શું કરાવતા છે, એમ જેમકે? નિબંધ પછી નિબંધ તો કદાચ લખાવતા જ હોય, પણ મારું પૂછવા પડશે. મારું પૂછવા પડશે, નકશાપોથી, આલેખ પછી શું કરાવવાના કરાવતા છે તે.
હા, પૂછવું પડશે. અને હવે આપડા પાસે સમય બી ઓછો છે, તો હમણાં હમણાં બધું આ કરવું જ પડશે.
મને તો એમ લાગતું હતો કે હજુ બહુ બધો સમય છે, પણ હવે જેમ આપડે વિચારી એને કે. આ કરવાનું છે, તે કરવાનું છે, તે બાકી હજુ તો આ બાકી. તો એમ લાગે કે, બહુ ઓછો સમય છે.
હા, એજ થાય છે, બહુ જલ્દી જલ્દી જેવો સમજાય છે તો શું કરી એમ છો નહીં.
હા, સમય તરત નીકળી જવાનો છે, એમ લાગતું છે.
હા, મને બી એવું જ છે, પણ અમે શું કરીએ.
એક વીક તો પકી પતી ગયું, હવે ખાલી. છ વિક્રિયા તેમાં હોરા.
હા, એજ છે, એ છે, એ જ, એજ. હવે ધીરે ધીરે પછી એમ કયું કરાવે કું રવા દેએ એવું જેવું થાય છે, નઈ?
હમ.
હા, એક તો પાછું હું આપડે જઈ.
હે શું કેવું?
ના, ના, તમે બોલો, ભલો કઈ ન, હું કેવુ્ જલ્દી જલ્દી. હ
હ, હ.
સાથે જ સાથે જ થઇ જતું છે, નહીં.
હા, મેં શું કેમ કે હવે આ તહેવાર રક્ષાબંધનનો છે.
હા.
પછી, આપડે સામાન લઈને, સામાન લઈ લઈએ થોડું થોડું એટલે પૈસા ભેગા કરીને એવું તેવું. પછી. છોકરાઓ પછી, રાખડી રાખડી શીખાવીએ, રાખડી બંધાવીએ તો સારો ને?
હા, એ બી ચાલે, પછી અમે શું બધું બધા તહેવારો આવવાના છે. હવે શ્રાવણ ટૂંક સમયમાં ચાલુ થવાનો તો એમાં બી બધી વિવિધ સ્પર્ધા રાખવી. રેખાએ રાખી શકે એમાં એ લોકોને શું પેલું બીજો ત્રીજુ એમ નંબર આપીએ. તોએ લોકો પણ ખુશ થશેને એ લો કને બી મજા આવશે તો ખુશી ખુશીથી એ લોકો પાઠબી લેશે એમાં.
હા આપડે કંઈએ લોકોને ગિફ્ટ આપવો પડશે નહીં.
હા પછી જોતો વધારે મોંઘી વસ્તુ ના લેવાયતો વાંધો નહીં. પરંતુ આપડે શું ચોકલેટને હું તો આપી જ શકીએ.
હા ની પણ માર વિચારે એમ છે કે એ લોકોને જે જરૂરી વસ્તુ હોય ને જેમ કે બોલપેન, પેન્સિલ સ્લેટપેન ને એવું બધી જરૂરી વસ્તુ તોએ આપી શકાય એમ ચોકલેટને એવું બધું તો દાંત ખરાબ થઈ જાય.
હા એવી છે પણ એવુંમાં હુંએ લોકો લોકોને પાસે વધારે રસભી પડે તો
હા તો એવું કરીએ પછી એક પેલા નંબર વાળાને કંઈ બોલપેન પાંચવાળે ને એવું બધું ખાલી પેલા નંબર વાળાને પાંચવાળી બોલપેન જરાક આપી દેવાનું
હા.
પછી તેના નીચે વાળાને જરાક સાદી સાદી ત્રણ રૂપિયા વાળી પેન્સિલને એવું બધું આપી દેવાનું
ને બોલપેન કરતા આપણે પેન્સિલ આપીએ તો વધારે સારું કારણ કે એ લોકોને મોટા ભાગે પેન્સિલથી લખાવે છે.
પણ છથી છઠી આઠ વાળા ને તો બોલપેનથી લખાવે કે ની એટલે એ લોકોને જરાક એ લોકોના લેવલ પ્રમાણે આપવા પડશે.
હા પણ મેં તો એ લોકોને બી લખતા પેન્સિલથી જેવા જ વધારે જોયા છે.
એવું છે.
હા બોલપેનથી લગતા બહુ ઓછા ને જોયા છે કદાચ મને લાગે એ લો લોકો તો હજી પેન્સિલથી જ લખે છે.
આજે હું લખાવતી હતી તો બોલપેનથી લખતા જેવા હતા એટલે પછી મેં કેમ
હા એટલે અડધા બોલપેન નો ઉપયોગ કરે ને અડધા પેન્સિલનો કરે ને એવું મતલબમાં એ લોકો રાખતા તો છે જ છ થી આઠ વાડા
હા. આપી મૂકવાનો પછી એ તો ઉપયોગ થાય જ ક્યારે બી તો
હા પછી એવું લાગે ને તો આપડે ખબર આપડા હાથેથી એમ આપડા જોડે અહે આપડે આટલું કામ કર્યું તો આપડા જોડે અમુક કાગળ તો એમ પડ્યા જ છે કોરા બેને વાતો
હમ
તેમાંથી કઈ આપણેે એમ નાનું ફૂલ ને એવું બનાવીને એના જોડે સાથે આપી દેવાનું ચાલે કેે ની
હા ચાલે મને બનાવતા આવડતું છે.
ના ના એ તો એટલે એમ બઉ વધારે આઈડિયા નહી પણ એક વાર આપડે લઈને બેસી તો થઇ જાય આપડે કેટલું બધું એવું કામ કર્યું છે ને કે જે નહી આવડત તું છતાં કર્યું એવું
હા મે એ મને પેલો ફૂલ પેલું ગુલાબનું ફૂલ પાડતા આવડે પેલા પેલામાં આપણેે કાગળમાં કટિંગ કરીને હા.
તો એ લોકોને હું એવી બધી વસ્તુ પાસે ગમે બો
હમ્મ.
તો થઈ જાય એમ તો એવું જ કઈ આપડે કરાવીએ એ લોકો જોડે
હા કરાવા પડશે
એ લોકોને હો ગમે ને આપણને હો મજા આવે ને
હમમ
જોઈએ હવે આજે તો હા
પછી તમે શું કેવાના હતા ક્યારના
કઈ નહી એમ એ લોકોને રમવાનો બી બહુ શોખ છે એમ આજે બી રમવા